હલો બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં કેવું ચાલે
ચાલ્યા રાખે તમે કયો
બસ કઈ નહી જો તો આજે આપડે એક ટોપિક વાર વાત કરીએ ડિજિટલ ઇન્ડિયા
વાહ ચાલો સારું ટોપિક છે બહુ મજા આવશે
હા તમને ખબર છે ડિજિટલ ઇન્ડિયા એટલે શું
હા બધું આમ ડીજિટલી આખું બધું કેમ ઓનલાઈન થઈ ગયું બધું
હા એજ ડિજિટલ એટલે ભારતની સરકાર એ પહેલા છે ને જેનો હેતુ દેશની ડિજિટલ રીતે સશક્ત બનાવાનો હતો સરકારી સેવા લોકોને ઓનલાઈન મળે ને એ નો હતો
હા એટલે શું હોય કે બધા પોતપોતાના મીન્સ ઘરેથી કે કામ કરી શકે
હા બરાબર છે જે ડિજિટલ અભિયાન છે ને એક જુલાઈ બે હજાર પંદર થી ચાલુ કરવામાં આવ્યું હતું
અચ્છા
હા જો એનો મુખ્ય હેતુ કહું ને તો દરેક નાગરિક સુધી ટેકનોલોજી પહોંચાડવાનો છે સરકારી સેવાઓ સરળતાથી બધા બતાવી શકાય ડિજિટલમાં બધાને સાક્ષરતા વધી જાય
તો આપણા વિદ્યાર્થીઓને ડિજિટલ ઇન્ડિયા થી શું ફાયદો થાય
અ વિદ્યાર્થીઓને કેવું કે બધા સબ્જેક્ટસમાં ઈ બુક મળી રહે છે એમને ઓનલાઈન પરીક્ષા આપી શકાય છે બધું ઓનલાઈન એમને મટીરીયલ મળી રહે ઓનલાઈન ટેસ્ટ કરવો હોય તો એમને એક વાર પ્રિપેર કરવા માટે પણ થઈ શકે છે
શું ઓનલાઈન શિક્ષણમાં તેનો ફાયદો થયો
વાવા અ ખાસ કરીને તો કોરોના દરમિયાન વિદ્યાર્થીઓને ઘરે બેસ અભ્યાસ કરી શકતા હતા કોરોનામાં ઓનલાઈન એજ્યુકેશન ના હોત તો હમણાં તો બે વરસ બધાના બગડ્યા જ હોત ને
હા એ તો છે બેંકિંગ ક્ષેત્રમાં શું ફાયદો ડિજિટલ ઈન્ડિયાનો
અ બેન્કિંગ ક્ષેત્રમાં કેવું કે અત્યારે યુપીઆઈ આઈડી આઈ ગઈ છે આપણે ફોનમાંથી જ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ આપણે કેસ ની જરૂરત નહી હોતી બઉ અત્યારે તો બધા કેશ વાપરતા જ નહી ગામડાના લોકો વાપરે છે પણ અત્યાર સિટીમાં ને એમાં તો કોઈ કેશ વાપરતું જ નહીં
યુપીઆઈ એટલે શું
યુપીઆઈ એટલે ઉન્ફઇલેંડ પેમેન્ટ ટ્રાન્સફર એટલે કે મોબાઈલથી જ તરત જ આપણા પૈસા લેવડ દેવડ કરી શકીયે કે છે
અચ્છા કેવું સારું ફોન જ આપણેે બધાને પૈસા અહીંથી ત્યાં મોકલી શકીએ
હા એજ તો કોઈને કેશ લઈ જવાની ઝંઝટ જ નહીં કે મારા પૈસા ખોવાઈ જશે મારી જોડે પૈસા નહીં રહે આપડા બેંકમાં હોય આપડે ફોન જ બધું કરી શકીએ છે
હા આ તો ભલે જો શહેરમાં રહેતા એ લોકોને ફાયદો થયો ગામડામાં ખેડૂતોને ઈન્ડિયાનો શું ફાયદો થયો
જે ખેડૂતોને હવામાન ની માહિતી મળી રહે પાક વિશેની માર્ગદર્શન એટલે કે એમને કયો પાક ક્યારે ઉછેરવો શું કરવું પછી સરકારી યોજનાઓ જે અમુક ખેડૂતો માટે બનાવે છે ને એની માહિતી મળે એમને
હા એટલે ખેડૂતો માટે બી ડિજિટલ ઇન્ડિયા ફાયદો એમ
હા બોવજ ફાયદો ખેડૂતો માટે તો બધું સરખા ટાઈમે એમને બધું મળી શકે
હા પણ આપડે આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી નો શું ફાયદો
આ આજુ અત્યારે ઓનલાઈન ડોક્ટરોની સલાહ લેવાની હોસ્પિટલમાં ઓનલાઈન નોંધણી કરાવી દેવાની કે હું ઘરે બેસીને મારી નોંધણી કરાવ દઉં તો એ ટાઈમે પછી હું ડાયરેક્ટ હોસ્પિટલમાં જઈને ડોક ડોક્ટર સાથે મળી શકું છું પછી ડોક્ટર મને ફોન ઉપર જ સલાહ આપે મને થોડો તાવ આવે તો ડોક્ટર મને કહી શકે કે ભાઈ તું આપ કરજે તો એ બી થાય પછી ડિજિટલ આરોગ્યમાં રેકોર્ડ આ રહી શકે કે ભાઈ મને આ થયું હતું તો આ બધું મેં કર્યું હતું પછી સુવિધાઓ અમુક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે
ઓ એટલે કે આરોગ્ય ને એ બી ઘણું બધું આમ આગળ વધાર્યુંય ડિજીટલ ઇન્ડિયા એ.
હા ખુબ જ આગળ વધાર્યું છે બધા જ ક્ષેત્રમાં.
એક તો સરકારી સેવાઓમાં શું ફેરફાર થયો?
અ ઘણા પ્રમાણપત્રો હતા અરજીઓ હતી અન્ય સેવાઓ હવે ઈ ઓનલાઈન ઉપલબ્ધ કરી છે જે ન થી સમય અને ખર્ચો આપડો બચી જાય છે. બઉુ પૈસા નહી ખર્ચવા પડતા આપડો સમયગાળો બચી જાય કે ભાઈ આપડે બીજું કામ કરવું હોય એ સમયગાળામાં તો આપણે કરી શકીએ છીએ.
હા આપડે તો ફાયદા તો જોયા ડિજિટલ ઇન્ડિયા ના હવે જેના ફાયદા હોય એના ગેરફાયદા પણ હોય તો ડિજિટલ ઇન્ડિયાના ગેરફાયદા શું હોય?
હ હા જો તો હું કહું ને હમણાં તો સાઈબર ક્રાઈમ વધી ગયું છે. છે ઓનલાઈન ફ્રોડ થાય છે લોકોના ડેટાની ચોરી થઈ જાય છે. એવી બહુ બધી સમસ્યાઓ ઊભી થઈ છે હમણાં તો.
અચ્છા તો હવે તો ઓનલાઈન આપડે સુરક્ષિત કેવી રીતે રહી શકીએ?
જો મજબૂત આપણે પાસવર્ડ આપણી રીતના બનાવવાનો કે અ આપણેે સામાન્ય વન ટુ થ્રી ફોર કે એવું નહી રાખવાનું કઈક સારો પાસવર્ડ બનાવવાનો લેટેસ્ટ હોય નવો હોય. પછી આપણો આપણામાં ઓટીપી પડે તો એ આપણેે કોઇને શેર ના કરી શકીએ. કે કોઈ અજાણી લિંક આવે. તે એની પર ક્લિક કરીને આપણે શું છે શું નહીં એ બી ના તપાસી શકીએ. વિશ્વસનીય વેબસાઇટ જ આપણે વાપરી શકીએ કે જેના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ. કે હા ભાઈ આ વેબસાાઈટ હું, વાપરીશ તો મને ફાયદો છે.
હા એટલે કે થોડુંક આપણે ધ્યાન રાખવુ પડે.
હા એજ તો ધ્યાન રાખીએ તો આપડી જોડે ફ્રોડ ઓછા થાય.
હા પણ ગામડાના વિકા વિકાસમાં ડિજિટલ ઈન્ડિયા કેવી રીતે મદદ કરેરુ?
એ જો અત્યાર તો ઈન્ટરનેટ આઈ ગયું છે તો જે ગામડાના છોકરાઓ છે તેમને ઇન્ટરનેટ. થી ભણી શકાય છે, શિક્ષકોને ઇન્ટરનેટથી ઘણી માહિતી મળે છે. આરોગ્ય માટે સરકારી સેવાઓ અમુક જે ગામડાની સેવાઓ સરકાર ચલાવે છે. જેની બહુ ખાસ ગામડાના લોકોને ખબર નઇ હોતી પણ હવે ફોન આવી ગયો છે. એટલે બધાને ખબર છે કે ભઈ અમારી માટે કઈ સેવાઓ સરકારે બહાર પાડી છે. એની સરળતાથી એ લોકોને માહિતી મળી શકે.
હા એ તો ખેડૂતો માટે અને ગામડા માટે કેવું સારું કેવાય ગામડામાં રહેેતા હોય એ લોકો ફોન માં એ લોકો જોઈ શકે આમ તો કોઈક વચલું માણસ હોય ઈ બધી સેવા કાલું ગામ ના નામમાં લઈ લે ને પોતે રૂપિયા ખાઈ જાય.
હા એજ તો ખેડૂતોને બી સેવાનું કે પણ વચ્ચે એમની જોડે બી કમિશન લે થોડા પૈસા હોય તો એની જોડે થી ડબલ પૈસા લે એવું બધું બી થઈ શકે છે.
હા તો ભવિષ્યમાં ટેકનોલોજી નું મહત્વ વધશે?
હા મારા ખ્યાલ થી તો વધશે જ એ આઈ આવશે રોબોટિક્સ ડિજિટલ સર્વિસ ના કારણે ભવિષ્યમાં ટેકનોલોજીનું મહત્ત્વ ઘણું વધી જશે.
તો દરેક વ્યક્તિને ડિજિટલ સાક્ષર બનવું જોઈએ.
હા કારણ કે છે ને આજના સમયમાં ડિજિટલ જ્ઞાન ખુબ જ જરૂરી છે. છે જો ડિજિટલ વસ્તુઓ આપણને આવડતી આપણને ફોન ચલાવતા લેપટોપ ચલાવતા આવડતું હોય. તો આપડે કેવું કે સારી રીતે આપણે બધી વસ્તુઓ કરી શકીએ અમુક ફોર્મ હોય જે આપણને લાભદાયી હોય એ ફોર્મ પણ આપણે ભરી શકીએ છે એ ઘરે બેઠા આપણે કોઈ પૈસા બી ના આપવા પડે.
હા એ તો છે એટલે આપડા ડિજિટલ થઈ ગ્યું એટલે આપણે પૈસા બચે છે ટાઈમ બચે છે. બઉ મહેનત બી ઓછી થાય છે ને એક તો બીજા પાસે જવું બી ન પડે પોતે જ જાત તે બધું કરી લેવાનું.
હ અને બીજા પાસે જઈએ તો એ આપણી જોડે થી પૈસા બી વધારે લે છે તો એટલા પૈસા આપડે આપણા પૈસા બી બચી શકે છે.
હજી સુધી ડિજિટલ ઇન્ડિયાથી ભારતને શું ફાયદો થયો?
અ દેશને વધુ ઝડપી બનાવ્યું પ પારદર્શક અને આધુનિક બનાવ્યો છે. લોકો સા સમય નો બચત કરે છે. તેમનું સમય બી બચે તેમના પૈસા બી બચે તેમનું કામ બી સરળ થઈ જાય કે હું ઘરે બેઠ શાયદ બધું કરી શકતી હોય. તો મારે બજારમાં જઈને કઈ કરવું જ ના પડે કોઈ પાસે મદદ બી ના માંગે. પડે કે મારી મદદ હું મારી જાતે કરી શકું.
અચ્છા એટલે છેલ્લે તમે મને એમ કયો કે આપણે આનાથી શું સંદેશ મળ્યો.
અ જો સંદેશ તો એવો મળ્યો ટેકનોલોજીની સમજદારી અને સુરક્ષાનો ઉપયોગ આપણે સારી રીતના કરીએ છીએ. ડિજિટલ ભારતના વિકાસથી આપણને એક મહત્વપૂર્ણ પગલું આ એક મહત્વપૂર્ણ પગલું છે કે આપ આપણું દેશ ભી વિકાસ થશે જોડે ટેક ટેકનોલોજી બી વિકસિત થશે.
હ પણ આપડે કેવું કે ખાલી આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે પલે બધું ડિજિટલ તો થઈ ગયું. પણ ફ્રોડ થવાના ચાન્સ બી વધી ગયા. એટલે કે થોડુંક આપને આમ સાચવીત રહેેવું જોઈએ.
હ અને કેવું કે ઘણા સરકારી કામ હવે ઘેર બેઠા થાય છે ને. તો બધાનો સમય બચે, બધાના પૈસા બચે અને જેવા મિડલ ક્લાસ હોય સામાન્ય લોકો લોકો હોય ગરીબ લોકો હોય એ લોકોને બી સારી એવી સેવાઓ મળી રહેશે. અ સરકાર અત્યારે તેમને પૈસા આપે છે, અનાજ ભરી આપે છે. એવું બધું બી એમને ખબર પડી જતી હોય છે કે હા ભાઈ અમારી માટે આ વસ્તુ ઉપલબ્ધ છે. તો હું આ વસ્તુ કરી છું એમ.
હા ખુબ સુંદર માહિતી આપી. આજે મને હેને ડિજિટલ ઈન્ડિયાના બારામાં બહુ બધું જાણવા મળ્યું.
અ હ ડિજિટલ ઈન્ડિયા ટેકનોલોજી એક જવાબદારીપૂર્વક ઉપયોગ કરીએ ને તો ભારત નો વિકાસ થાય. ભારત ભારત પોતાના ફાળો આપણે પોતાનો ફાળો આપી શકીએ છીએ.
હા સારું લો પછી વાત કરું.
સારું સારું ચાલો તો મળીએ અને ડિજિટલ ઇન્ડિયા ને વધારે આપડે આગળ વધારીએ.
અ જેટલું બધું ડિજિટલ થશે એટલું બધા ના સમય અને પૈસા બચશે.
હા એજ તો આપડે બધ બધાનું સારું થાય ને આપડું બી સારું થાય એવું જોવાનું છે ને.
હા એજ ને.
સારું, સારું, ચાલો, ચાલો, હા.